હલો હલો.
હા મિત્ર.
તમને મારો અવાજ સ્પષ્ટ સ્પર્શ સંભળાય છે ને?
હા આવ તો છ બોલો ને.
તમે એમના શું કરી રહ્યા છો?
હમણાં તો કઈ ને ટેરેસ પર જઈને બેઠેલો છું.
હા હા હા તમેમે સારા હસો ને એમના?
હા સારા છે તમે?
હા ના ના ફ્રી હસો ને?
હા ફ્રીજ છ બોલો ને.
હમ હા. હા હા કઈ નહી કઈ નહી તમે ઘરના અને બધા એમ સારા હશે ને?
હમ ખુબ જ સારા છે.
હમમ અમારા બંધ સારા છે સર છે તમને હું એ એક ટોપિક પર થોડા વા વાર્તા ચર્ચા કરવા માગ છું તમે સાંભળશો.
હમ સાંભળું છું બોલો ને.
હા ટોપિક નું નામ છે ઓનલાઈન શોપિંગ. છે તમને થોડું હું બનાવીશ તમે શાંતિથી સાંભળીજો.
હમ્મ
હ તમે ઓનલાઈન શોપિંગ તો કરી જ હશે ઘણી વાર? હલો.
હ મિત્ર સાંભળીએ છીએ હા હ.
હા તમે તમે હા તમે ઓનલાઈનની ઘણી વાર તમે અનુભવ તો કર્યો હશે? તો તમને ખબર રહેશે કે ઓનલાઈન માટે ઘણી બધી એપ્લિકેશન હોય છે. જેમ કે મીશો છે ફ્લિપકાર્ટ અમેઝોન. બ્લિન્કેટ. નહી ઘણું બુંા ખાવાના માટે ઓર્ડર માટે પણ ઘણી બધી એપ્લકેેશન હોય ઝોમેટો વગેરે વગેરે અને ઘણી બધી સોફ્ટવેર સોફ્ટવેર બધી એપ્લિકેશન હોય તમને એ ખબર જશે. એ કેટલી બધી યુઝ છે એક હું તમને આજે હું થોડો થોડું બધા વિશે છે થોડું કહીશ. તમે તમને ખબર તો મિત્રો તમને હું જણવા માગુ છું કે. એટલે શોપિંગ કરીએ આપણે હા મિશો છે એના પરથી હું બધા ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો તમે બધ આપણે એમા ઘણા બધા આ બધુ વસ્તુ હોય એમાં ડિસ્કાઉન્ટ અને બધા મોનસૂન ડિસ્કાઉન્ટ ને બધું ફેસ્ટિ ફેસ્ટિવલ એના પર ડિસ્કાઉન્ટ એની બધી જો વખતે આપણને ઓછા ઓસા પૈસામાં વધુ ઘણું ડિસ્કાઉન્ટ મળી જાય છે. તે તમને ખબર જ હશે.
હા મિત્ર ખબર છે. બોલો ને.
હા હા તો તેના વિશે તમે થોડું કહીશ હુ તમે તો તમને ખબર હશે કે ઓનલાઇન શોપિંગ કરીએ તો આપણે બજાર ભાવ કરતો થોડુંક ઓછા પૈસા પણ મળે ને થોડુ વધારે ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. અને ઓનલાઈન પર જ્યારે આપણે ઘરે બેઠા બધું આવતું હોય છે અને ઘરે દુકાનમાં જઈ તો આપને દુકાન પર જવું પડે ને ત્યાંથી લેવું પડે ઓનલાઈન શોપિંગમાં ઘણા બધા ફાયદા પણ છે ગેરફાયદા પણ છે ઘણું બધું છે તમને ખ્યાલ જ હશે. તો મિત્રો તમાં. હેલો
હા મિત્ર બોલ ને
હા તમને અવાજ માને સંભળાય શે ને?
સ્પષ્ટ રીતે આવે છે. બોલે ને મિત્ર
હા હા હ હું તમને મારા જ પોતાના જ એક બે કિસ્સાઓ શા કહીશ કે ઓનલાઈન શોપિંગમાં તો તમે સાંભળશો?
હા મિત્ર સાંભળશુ. બોલો ને તમારા કિચ્છાઓ
હા તો તમને તમને ખબર જ તમને હ કિસ્સો જણાવીશ હું જયારે પહેલીવાર ઓનલાઈન શોપિંગ પિંગ મેં મિશોમાંથી કરી હતી ત્યારે પેલે પેલે મીશો ડાઉનલોડ કર્યું તય તે જોયું કે પેલી સ્સસ કંઈ પણ વસ્તુ લઈએ એના પર વધારે ડિસ્કાઉન્ટ આપતા હોય છે અને ડિલિવરી પણ ફ્રી હોય છે. ત્યારે હું પેલી વખ રાત્રે એક ઘડીયાળ મંગાવેલી અઅઅ હેન્ડવૉચ એક નાની એક વોચ મંગાવેલી હતી એના પર મને ઘણું ડિસ્કાઉન્ટ પણ આપ્યું ફ્રી ફ્રીમાં ડિલિવરી પણ કરી આપી હતી અને એ બીજી વખત જયારે મેં શોપિંગ કરી હતી ત્યારે મારા માટે મે એક સ્માટવૉચ ઘણું બધું ત્યાં સેવા હોય છે અને એક કિસ્સો એક ઘણો અલગ તમારા તમે સાંભશો એ કિસ્સો
હા મિત્ર સાંભળું સુ હા મિત્ર સાંભળું છું બોલને
હા. જ્યાં જયારે હા હા ઘના બધા મિત્રો હોય તેમાં બધા મિત્રો એને પૈસા ભેગા કરીને એક ડમ્બલ્સનો સેટ મંગાવ્યો હતો એટલે સેટ આવ્યો ત્યારે એ બધું બો દિવસ પહેલા ઓર્ડર કરી આવ્યો અત્યારે ઘણા દિવસ રાહ જોઈને એક દિવસ બધો ઓર્ડર આવ્યો ને જયારે અમે અનબોક્સિંગ કયરી ત્યારે ઘણું બધું ડેમેજ પાર્સલ હતું ડંમ્બલસેટ્સ તૂટેલા ઘણા બધા એવું આવી ગયું હતું ત્યારે અમે તાત્કાલિક જ મિશો એપ્લિકેશનમાં પાછું રિટર્ન કરવાનો ઓપ્શન હતો ત્યાં રિટર્ન કરે હતું. એના બીજા જ દિવસે બધું અમે રિટર્ન બી કરી અમને પૈસા પાસા રિફંડ પણ આવી ગયા હતા અમે પેમેન્ટ ઓનલાઈન જ કરી આપી હતી એટલે ખાલી કેશ ઓન ડિલવરી એ કે ઓનડીલેવરી ની ડક પેમેન્ટ ડાયરેક જ મંગાવેલું હતું.
તો મિત્રો તમે કોઈ કિસ્સો જણાવા માંગો છો.
હા મિત્ર તમે કહેલી માહિતી મને ખુબ જ મહત્વ થઈ ને મારો કિસ્સો તે એ તમારા સમક્ષ કેવા માગુ છું તો મિત્રો તમે મને સાંભળશો. તો મિત્રો મારો અવાજ આવી રહ્યો છે કે
હા આવતો છે.
તમારો આ અનુભવ મુજબ મારો પણ એક અનુભવ હતો કે મિત્રો મેં પણ એમ એપ્સો વિધ તો બહું જાણતો હતો ફ્લિપકાર્ટ છે એમેઝોન છે. ને એવી એપ્સો છે જે આ વ્યક્તિને ખૂબ જ ઉપયોગી થતી તો ઘણા નુકસાન અને ફાયદાકારક એમ બી પાછા છે જમાં અને સૌ પ્રથમ મારો આ કોસો છે જે યાદ આવતો છે કે હું નાનો એટલે નાનો તો નહી ગણી શકાય પણ જયારે અગિયાર માં હતો ત્યારે આ એ વિષ મને જાણ પડી હતી તે પેલા મને એટલે કે કપડા ખરીદવાનો શોખ હતો એટલે કે અમે જ્યારે ફ્રેન્ડ એ કતો હતો કે આવી એકસો સેદી ના વડે આપણે ડેલ્ટા આયુર્વેદિક કરી શકીએ એમ ને ટૂંક સમયમાં વસ્તુ આવી શકે એટલે મેં એક્સ્ટેન્ડ વર્ડ તે માહિતી લીધી જાય ને એ પ્રોસેસ હતું એ મારા મોબાઈલમાં કરીને પછી એવું જોયું કે સરસ અને સારા ક્વોલિટી ના કપડા હતા એટલે કે મને જે બ્લેક પેટ હતો એ મને ખુબ જ ગમતો હતો અને મેં એ ઓપ્શન પર ક્લિક કરીને પછી અમાઉન્ટ જો તો ખુબ જ સરસ એટલે કે પાંચસો રૂપિયામાં એક પેટમાં આવતો હતો અને એની ક્વોલિટી હતી તો ખુબ જ સરસ મને ગમે હતી એટલે મે પછી ઓડર માર્યો અને જયારે પછી બધી માહિતી જોઈએ તો પછી લાસ્ટમાં ઓપ્શન હતું કે લોકેશન એડ કરવાનું હતું એટલે પછી મે હા લોકેશન નાખી દીધું ને ત્યારે પછી એટલે કે એક મંથ પછી જયારે મને ડિલિવરી બોય નો ફોન આવ્યો કે તારું પાર્સલ આવેલુ છે કે તો લઈને તું પછી મને પૈસા આપી જાય તો મને ફોન આવજે મેં તરત જ ત્યાં જઈને મારું પાર્સલ લઈ આવ્યું અને ઘરે જઈને જોયું તો જે પેકની કોલિટી હતી તે ઓનલાઈન શોપિંગ મુજબ મે મોબાઈલમાં જઈ તે મુજબ
હ
આ જે શોપિંગ છે જે મને ખુબ જ ગમેીને પછી એમ જોતા જ મેં મારા બધા ફ્રેન્ડ હતા એને મેં કીધું કે આ ફ્લિપકાર્ટ છે જે ખૂબ જ ઉપયોગી છે એટલે કે આપણે કોઈ પણ વસ્તુ સેજે છે જે સરસ અને સારી ગુણવત્તાની હોય છે જી આપણે સારા ભાવમાં અને સારા એવા. એટલે કોઈ પ્રસંગ હોય કે પછી કોઈ એવું બનાવ હોય કે જ આપણે એ દૂર ના જગ્યા એ ન જઈ શક્યા હોય. તો આપણ ને આ એપ્સે જે ઉપયોગી બને છે તો. આપણે એનો લાભ લેવો જોઈએ ને મિત્રો. એવું જે તમે કીધું કે ઈ. ઓનલાઈન શોપિંગ વિષય જે. ઓનલાઈન શોપિંગ તો ઘણી છે પણ એમાં આપણે સારી શોપિંગ. એટલે કે કઈ એપ સારી છે એમાં કેટલું? ડિસ્કાઉન્ટ છે ને ડિસ્કાઉન્ટ સાથે આપણે એનું. સારી એવી એટલે કે પછી આપણે સ્ટાર રેટિંગ કરવાનું પણ આવતું હોય છે જેના વડે એ. એ્પસ એને રેટ મળતા હશે એને એ એની ગુણવત્તા. તો વધી જાય કે આ એપ છે જે ખુબ જ લોકપ્રિય સીધી બધા છે જે. ખરીદી માટે વાપરતા હોય છે એટલે કે. તમે કહ્યા મુજબ હું પણ. આ એપસીસ ખુબ જ માહિતીગાર છ ને મિત્રો. એમેઝોન, છે ને ફ્લિપકાર્ટ, મિશો ને મિંત્રા છે જે એવી એપસો તો છે જ પણ. સિવ઼ગી ઝોમેટો ની વાત કરીએ તો મિત્રો આ એવી એ્પસ એટલે કે એવું બનાવવામાં આવી છે કે જેમાં એ શહેરી વિસ્તારના જે મારો છોકરો છે એ મોટા ભાગે ખાવાનું એટલે કે ઓનલાઈન જ કરતા હશે કે જે
હા
હોય છે જેવો નોકરી વાળા એ બધા એમ જોઈએ તો. ઘરે ખાવાનું બનાવવાનું પસંદ ના કરતા હોય એટલે કે મોટા ભાગે ઉપયોગ કરતા. ઈટાલિયો છે જેમાં પિઝઝા છે. પિઝા છે એ પછ એનું ખાવાનું પસંદ કર. શે જેમાં એ પિઝ્ઝાની ડલિવરી હોય છે એમા. કેટલાક ઓફર પણ આપવામાં આવે છે જોઈએ તો. એલ્લી જતોય ન તો એક ડિસકોઉંટ તરીકે એક ફ્રી આપવામાં આવતો એટલી બધા ગ્રુપ માં મળી ને એમ વિચારતા હોય છે કે જો આપ પણે એ બધું પિઝાઓ લઈશું તો આપણને ડિસ્કાઉન્ટ રૂપે વધારે મળીશે તો આપણે એવું
હમમ તમે તમે જે જાણકારી તો મને સારું લાગ્યું કે તમને પણ પેહલાનું ઓનલાઈન શોપિંગની ઘણી જાનકારી છે. તમે અમારી સાથે આટલી બધી જે વાત કરી છે ચર્ચા કરીએ તો તમને કઈ સવાલ હશે ને?
ને મિત્રો તમારી માહિતીથી હું ખુબ જ ખુશ થયો ને આ માહિતી વિષે તમે કોઈ કહેવા માંગો છો?
હા. તો મિત્રો ચાલો આપને આ ચર્ચા પૂરી કરીએ થેન્ક યુ.
હમ્મ.